હલો.
હલો.
કેમ છો?
જે શ્રી કૃષ્ણ, કેમ છો?
જે શ્રી કૃષ્ણ, એકદમ મજામાં.
શું કરી રહ્યા હતા?
અ બસ અ બધું કામ પતાવી ને
એક હું સ્ટુડન્ટ છું તો હું એક લેંગ્વેજ ભણું છું જર્મન લેંગ્વેજ તો તેને લાઈક પરીક્ષા આવવાની છે બે મહિના પછી તો તેની તયારી માટે
બરાબર. મતલબ એજ્યુકેશન બરાબર ચાલે છે. કઈ નહી હું બસ આ જમીને પરવાર્યો આ તો વિસાર્યું ઘણા ટાઈમ થી વાત નથી થઈ તો એના માટે તમને કોલ કર્યો.
ઓકે.
તો આજે આપડે જી બોલો
સારું થયું તમે કોલ કર્યો તો આજે આપડે કયા ટોપિક પર બોલવાના છે.
આજે આપડે હવે તમે ભણો છો તો એજ્યુકેશન વિશે વાત કરીએ.
હા. અ
હલો.
હ હા બિલકુલ.
હ તો જરાક તમારું હમણાં જે શૈક્ષણિક ચાલી રહ્યું છે કે તમારા પાસ ના અનુભવો એ જરા જણાવશો મને.
હ, અને મેં બી. કોમ. કરેલું છે, તેના પછી એમ. કોમ. કર્યું છે અને પછી મેં જર્મન લેંગ્વેજ ચૂઝ કર્યું. કારણ કે મને લેંગ્વેજમાં રસ છે અને મને એમ લાગે છે, જર્મન લેંગ્વેજ કરિયર સારું થાય છે એ માટે તો તમારું એજ્યુકેશન શું થયું છે?
હું બી કોમ ગ્રેજ્યુએટ છું પછી એમ કો કરેલું એક્સટ્રનલમાં બે ઈયર કર્યા હતા ને પછી મ મૂકી દીધું હતું.
આ તમે જે જર્મ અ અ જર્મન લેંગ્વેજ એટલે લેંગ્વેજ એક્ટ્રનલ શીખો છો કે એજ્યુકેશનમાં જ છે?
ના, અ જર્મન લેંગ્વેજ ટ્વેન્ટી ફિફ્ટીન સુધી કા ટ્વેન્ટી ટેન્થ સુધી આય થિંક અમને તો અ બિલકુલ નહોતું અ સ્કૂલ ટાઈમમાં પણ નહોતું એઝ અ કમ્પજન અ તે વિષય અમને નહતો તો તે માટે અમે એક્સ્ટ્રા એના જેમ લીધો છે જર્મન લેન્ગવેજના.
અચ્છા એટલે આ તમારા અમણા જે છ શિક્ષણ ચાલી રહી છે ભણવાનું તેનામાં જ સાથે આવે છે આ.
ના, ભણવાના સાથે નથી. એક જુદા વિષયના જેમ લીધું છે કારણ કે તે વિષય અમને અ ન નહોતો લાઈકસ સ્કૂલ એકેડેમિક્સમાં નહોતો અને અ કોલેજમાં પણ ન હતો તો મારે એક જર્મન લેંગ્વેજ એક જુદા એના જેમ લેવું પડે એના ક્લાસીસ થાય છે ઓનલાઈન, ઓફલાઈન અને કોલેજમાં પણ કરી શકે છે યુનિવર્સિટીમાં.
અચ્છા.
અચ્છા. તો તેના માટે મેં અપ્લાય કરેલું છે અને ભણવાનું સ્ટાર્ટ કરેલું છે.
બરાબર, ખુબ સરસ.
સરસ.
આપણે જે હમણાં સુધી ભણીને આવ્યા એમના અનુભવો કેવા હતા?
અ બી કોમ થોડું અ મારા માટે અઘરું ગયું પણ એમ કોમ સરળ ગયું કારણ કે બીકોમમાં શું થતું હતું
કોઈકનો કોઈ વિષય મારો રહી રહી જતો મેક્ઝિમમ મારો સ્ટેટસ્ટિકસ અને તે જે વિષય રહી જાતાં અને અકાઉન્ટ જરાક અઘરું લાગતું મને પણ એમ કોમ મારું સરળ રીતે નીકળી ગયું છે લાઈક અ એક વારમાં જ હું પાસ થઈ ગઈ એમાં તો તે મારા માટે બહુ સારી ન્યૂઝ છે અને અ બીકોમ તમને ખબર હશે અકાઉન્ટ વિશે થોડો છે અઘરો છે.
જી, જી એ છે. અ મારા ખ્યાલથી એમ કોમમાં ખાલી ઈ ઈ અ મેથ્સના સબ્જેક્ટ ઓછા હોય છે આઈ થિંક થરિકલ વધારે હોય છે, રાઈટ?
રાઈટ.
રાઈટ, બાકી તમને મેથેમેટિક્સમાં થોડો પ્રોબ્લેમ આવે છે?
હા, મને એમ લાગે છે સ્ટેટિસ્ટિક વિષય થોડો અઘરો છે અને અકાઉન્ટ એટલો અઘરો નથી પણ સ્ટેટિસ્ટિકસ જરાક વધારે અઘરો છે.
તે સ્ટેટસ્ટિકસ અઘરું છે અ મારા ટાઈમમાં ભી બે અલગ -અલગ સ્ટેસ્ટસ ને એકાઉન્ટ બે માંથી. કોઈ પણ એક મારા ફ્રેન્ડ સ્ટેટસ કર્યું હતું, હું પોતે એકાઉન્ટ જ કરેલું તો મને ખ્યાલ છે, સ્ટેટસ્ટિકસ કેટલું અઘરું છે. કેમ કે, એમની ના ચોપડાને બુક્સ ‌ને બધુ જોયેલું એના કરતા આપણું એકાઉન્ટ બેસ્ટ છે, એ ચાલી જાય સ્ટેટસ્ટિક્સ ના ચાલે. બાકી તમારા હારે સ્કૂલ લાઈફ કેવી રહી હતી,
સ્કૂલ લાઈફ તો સારી હતી સ્કૂલ લાઈફમાં એકચુલી, અકાઉન્ટિંગ વિશે નહોતું પણ જે. પ્રકારનું મેસ હતું તો તેનો કંઈ એ નતો કે, અ તે અગિયારમી બારમીમાં કન્ટિન્યુએશનમાં નહીં થાય તો, સ્કૂલના વિષયોમાં અને અગિયારમી -બારમી કોલેજના વિષયોમાં ઘણો ફરક છે.
તો અગિયારમીથી જ આપણને અકાઉન્ટિંગ વિષય હતો તો, તેના કારણે મને થોડું સરળ થયું, હેલો હાલો,
જી હતો ઇલેવનથી ચાલુ થાય છે,
ઇલેવન્થ પછી ચાલુ થાય છે.
હા ઇલેવન્થી જ અકાઉન્ટિંગ વિષય ચાલુ થયો છે, અમારા માટે. પણ હવે મેં સાંભળેલું કે, સ્કૂલમાં પણ અકાઉન્ટિંગ વિશે નાખેલો છે, તે લોકો એઝ ઓપ્શન.
હું એટલે ઇલેવન પહેલા પણ આવે છે,
હા
અચ્છા એ મને ખ્યાલ નથી,
સ્કૂલના એમાં પણ તે લોકોએ થોડું અકાઉન્ટિંગ નાખેલું છે, એટલે આગળ જઈને અઘરું ના જાય સ્ટુડન્ટસ માટે,
એમતો કોઈ એકાઉન્ટ મેન જેમાં આવે છે, તેમાં ખાતાવહીને એ રીતનું. ભારણ વધારે આવે છે, બાકી હાર્ડ જે
આતા ભાઈ બહુ જ સર સરળ હતું સોપો હતું પણ, બીજું જે અકાઉન્ટિંગ્સમાં આવે છે, તો જેટલું- જેટલું તે આગળ વધે તેમાં ડિટેલ્સ આવવા માંડે તેમ -તેમ તે થોડું અઘરું. થાવા મંડે છે, તો તમારા માટે અઘરું હતું કે સોપું હતું એકાઉન્ટ, હાલો. હાલો, હાલો મારો અવાજ આવે છે. હાલો, હાલો, હાલો મારો અવાજ આવે છે.